હા શરમભાઈ મારો અવાજ આવે?
હા તમારો આવે છે હો. તમારો આવે છે ધવલ ભાઈ હવે? હા હું મજામ તમે મજામ છો, તમારા મમ્મી પપ્પા બધા?
હા મારે બધા મજામ તમારી પણ બધા મજામ છે? હા અમે ખાવામાં જ દાળ, ઢોકળીન વઘારેલા ભાત ખાધાતા.
હા અમ પણ બટાકાનું શાક ને એ બધું ખાધુતું. દાળ ભાત ને એવું. હ. લાડુ આ
હા બીજું?
બીજું બસ પછી નાઈટ હોય, ગામમાં આવ્યા ગામમાં દળ રમે, દળે રમી પછી અમારો બેરોજગાર ધંધો સાલું કર્યો ધંધો સાલું કરી
હ.
અને પછી અલગ અલગ બધું કર્યું.
હા એ શાંત શાંતિ હે તમાર?
હઉ શાંતિ.
હા અમે બસ સવારમાં લાકડા કાપવાના તા ત્યારે કરવતેથી વેરી વેરીન લાકડા કાપયા પછી જેમ કે લાકડા કાપીન વળી ભોય પાડ્યા ભોય પાડીને વળી કોડીએ કરી કટિંગ કરીને વળી કર્યા ન વળી ગોઠવ્યા એમ કરીને અમે સવારમાં એ સમય બગાડ્યો પછી ગાયો માટે ભેસો માટે ઘાસ ચારો નાખવા નાખ્યો. વા લઈ ને પછી એમ નાયા નહી ધોઈનેય પઇ ખાઈ ને પઇ હું મારા વર્કઆઉટ કરવા ટૂક્યો ને પછી તમે ફોન કર્યો.
હા હ પે જાગ્યો હવારમાં હવારમાં હાત વાગ્યે જાગ્યો જાગીને બ્રશ કર્યુ. પછી બ સંદસમાં જો પછી ચા પીધો ચા પી ને પછી થોડો કમ તો દવા જો દવાળજું પાસે વર્કઆઉટ વર્કઆઉટ કર્યું પછી ખાધું. લાું એવું બધું ભોજન કરી પછી તમને ફોન કરે પછ હુઈ જયો તો હુઈ જઈન પછી તમને ફોન કરે
હા ત ત હવે એવું કર્યુ એમ ને તમે!
જોઈ
હા તો આપણેે હવે ચ કઈક સારી જગ્યા ફરવા નથી જવું?
હા જવાનું છે ને આપણે જવાનું છે માઉન્ટ માઉન્ટ આબુ જવાનું છે. એમાં તારું મારું અને ત્રણ ત્રણ કરવાના છે.
હા.
ત્રણ બાઈક કરીને આપણેે છ જણ જવાનું છે એમાં આપણેે એમાં રૂમ બૂમ રાખીશું અને અલગ અલગ લોકેશન આપડે ફરવા જઈશું પહાડ વિસ્તારોમાં જઝરણું બરણું બધું દેખીશું એવું સારું એવું વાતાવરણ છે એટલે આપને ફરવાની પણ મજા આવશે ફોટા ફોટો પાડીશ. બધું કરીશું તો મને તમારો આઈફોન પણ લેતા આવજો એટલા માટે કે આપડણે ફોટાને બધું પાડવા મળે ને. એટલે આ સારી સારી પોસ્ટો થઈ જાય
હા હા હા મારો એ કેવું છે જેમ કે આપકે આપડે રણુંજા જઈએ તો બઉ સારી મજા આવે જેમ કે હાલ વાતાવરણ એવું ઠંડ છે જેમ કે વરસાદ આવે એવું વાતાવરણ છે જો વરસાદઈ જાય તો પછી આપડણે રણુજા જઈએ. તો બહુ મજા આવે જેમ કે અંદર વચ્ચે સાચોર જતા પછ એક કિલ્લો આવે છે ત્યાં પ અલગ અલગ રીતે સારા ધોમાવે ત્યાં ફોટા પાડીને પણ આપડે પોસ્ટ કરીએ તો પણ ચાલે સારા જો વરસાદ આવતો પણ આપડે નઈ લઈએ ને તો પણ ચાલે જેમ કે આપડે બધા મિત્રો ભેડા હોય તો બહુ મજા આવે એ બાઈક આંકવાની મજા આવે ગાડી આંવાની મજા આવે એમ અલગ અલગ રીતે બહુ મજા આવે. જેમ કે આપણે બંને હોય તો વાત જ અલગ હોય છે જેમ કે આપડે બંને હોય ત્યારે અશુ ખુબ આવતું હોય છે જેમ કે બીજા હોય તો પણ એમાં રૂઘાને જેમ ફરતા જ હોય છે જેમ અલગ અલગ રીતે અને આપડે હોય તો આપણી વાત જ અલગ છે જેમ કે આપણેે ફોટા પાડીએ મોજો શોખ કરીએ. નાસ્તો કરીએ પ અલગ અલગ રીતે આપણેે પણ મોજ કરતા હોય છે.
હા.
હા.
બીજું
હા.
આવું તો આપડેમ આવું અમારે પણ હવે કચ્છ બાજુ જેવાનું છે કચ્છ એટલે કચ્છ ભૂજ બાજુ જવાનું છે એટલે ટ્રેન આવે એટલે પરમ દિવસવા નીકળવું નઈ. નીકળી ને અલગ અલગ ધામ છે એ ફરવા જવાનું છે એ ભાઈ ની ગાડી છે ગાડી લઈને અમને બધું ફરવશે અને બધું લોકેશન બોકેશન બતાવશે સારું એવું બધું જોવા લયક છે જાડેજા નીવ સમાધિ ને એવું બધું જાણવા જેવું છે એટલે કચ્છ નુ પુરાણ બણ બધું જોવાનું છે એટલું બધું બધું ફરવા જવાનું છે હા હા બોલો બોલો
હ ના માર એ કેવું છે કચ્છની અંદર સારું સારું ફરવાનું એવું વસ્તુ છે જેમ કે ત્યાં માતા નું મઠ આવેલું છે તે મોટું મંદિર આવેલું છે પહી એક જેસલ તોરલ ની સમાધી આવેલી છે જેસલ તોરલ ની સમાધિમા એ ઇતિહાસમાં એવું લખવામાં આવે છે જેમ કે હાલ જે એમની સમાધિ છે જે ધીરે ધીરે નજીક આવી રહી છે જે નજીક આવી આવી રહી છે જો ન
એકદમ નજીક આઈ જશે ત્યારે પૃથ્વીનો વિનાશ થઈ જાશે વિનાશ થશે એટલે કે આ પૃથ્વીની અંદર કશું નહી રે એવી રીતે તે ત્યાં ફરવાનાર સ્થળો છે પછી સરદાર સરોવર છે પછી કંડલા છે જેમ કે બધું એ કચ્છ ની અંદર આવી ગયું સફેદ રણ છે ત્યાં મોટું એક રણ કહેવામાં આવે છે ને જો રણની અંદર જો આપડે ફરવા જઈએ ત્યાં મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે પછી જે અલગ અલગ રીતે ત્યાં સરોવર આવેલા છે પછી એમ નાના નાના ડેમો આવેલા છે એવી અલગ અલગ રીતે ત્યાં ફરવાની બઉ મજા આવે જેમ કે આપડે એ ત્રણ ચાર દોસ્તારો જઈએ સારી ટ્રેનમાં જઈએ તો પણ આપણો ફરવાની મજા આવે ને અલગ અલગ રીતે ફ રેવાની પણ મજા આવે ત્યાં
હા
હા
અને તમે જેમ કીધું કે કે જેમ જેમ સમય જશે એમ એમ પસી સમાજ ધી બંને વચ્ચે ઓમ અથ અ અડશે તો પૃથ્વી નો વિનાશ થઈ જશે વિનાશ થશે તો હા એ એટલે એક ક્રિકેટર હતો રવિન્દ્ર જાડેજા એમને વિરાટ કોહલી ને કીધું પણ. વિરાટ કોહલી એવો એને કેવુ કે રવિન્દ્ર જાડેજા ફેંકે છે. પણ આ ફેક તો નહીં પણ આ રિયલ વાત છે જેમ જેમ સમાધિ પાહે આવશે. એમ એમના કે ઈ દાડે પુ પુથ્વીનો વિનાશ થઈ જશે. હા તમારી વાત સાચી છે હા બોલો બીજુ કો બીજો કયો ટોપિક તમારે છે
હા અમારો ટોપિક ઈ સે કે જો ફરવા લાયક ત્યા ત્યા એક બીજું ત્યાં જો આપડે અઇયાથી ડાયરેક્ટ દ્વારકા જઈએ તો પણ ચાલે દ્વારકા જવાની સારી તક મળે છે દ્વારકા ફરીએ તો સારા કૃષ્ણ ભગવાન ના દર્શન થાય છે ગોમ તી ઘાટ આવેલો છે ત્યાં દરિયો કિનારો આવેલો છે ત્યાં અલગ અલગ રીતે ફરીએ તો બહુ મજા આવે જેમ કે ત્યાં ફોટા પાડવાની અલગ રીતે મજા આવે ત્યાં આખો બેકગ્રાઉન્ડ નો ફોટા પાડવાનો ત્યાં અલગ જ છે કોને ત્યાં સારા પોસ્ટો અંદર ઇન્સ્ટાગ્રામા કરીએ તો પણ જે નવા નવા લોકો દેખે તો પણ એમ જવાનુ મન થાય કે એ સારી પોસ્ટ કરવાનું સારું બ્રેકાઉન્ડ આવેલું છે તો પણ ત્યાં ફોટા પાડવાની મજા આવશે આપડે પણ અંદર પોસ્ટુ કરશું એમ અલગ અલગ રીતે માણસોની અંદર વિચાર આવતા હોય છે
હા નોમ ના દાડે અહીથી ગયા મુના મુના થી દર્શન કરી સતી માં એ મેલડી માં એ અને જોગણી મા એ ઈ ત્રણ અ દર્શ શન કરી દર્શન કરીને ડીસા ગયા ડીસા થી ગયા લાખણી લાખણી પેટ્રોલ નખાયુ હા મંગળવાર ની વાત છે. આપડે આ ગયો ને એરી એટલે પછી ત્યાંથી અમે થરાદ ગયા થરાદ થી. તેમાં તેમાં બધું જોવાલાયક સ્થળ હતા બધું એવું હતું. તણાવની માછલી એ બધું. એ વિશે તમે થોડુક કો.
હા તે મારું એક કેવું છે કે જેમ કે આપડે. હ એ તેમાં એવું મંદિર આવેલું છે ધરણી ધર્મ મંદિર.. જેમ કે હું પહેલી વાર દર્શન બીજ વાર દર્શન કરવા ગયો. ત્યારે જે અમે પરસાદી લીધી પરસા. વસાદી લીધી તે એક સાઈડમાં બીજું મંદિર હતું પણ ત્યાં અમે કરી દીધી જે મહ. જે મોટું મંદિર હતું ને ત્યાં અમે નતા ગયા. જેમ કે અમને ધ્યાનમાં નતું આવ્યું કે આ મોટું મંદિર છે પછી અમે એક બે મિત્ર હતા. બે મિત્ર પાસે અમે જઈને ત્યાં એક. નજીક નજીક અમે ઉભા રહ્યા પછી ત્યાં જોયું. ત્યાં એક એક ફોકસ તરીકે અમે ત્યાં જોઈ રહ્યા કે. પછી બે. તરત ને તરત અમે બી અમારી મનને સામે જોઈ લીધું પછી અમે એટલા. હશે એટલે હશે એટલે હશે વાત જ જવા દો એમ કે. તળી જ જ કધ. એલે શરણભાઈ. બહ. મારો એક એવું છે કે ત્યાં પણ અમે ત્યાં ત્યાંભારીએ પણ ત્યાં. જોયું પછી એમ થયું કે મંદિર તો આવ્યું જ છે પણ ત્યાં. ત્યાં દર્શન કર્યા શાંતિ સર પછ માછલી દેખવા જ્યા ત્યાં. ત્યાં એક ડેમ આવેલો છે ત્યાં ડેમ ની અંદર ત્યાં મા. માછલો એટલો છે માછલી આપણે ના ક માછલા કહી શકીએ માછલા.
એ માછલા ની અંદર એટલા બધા પ્રકારના ઓલા. ટીટ મીટું કરેલા કે કીટાણુ મોય એટલા બધા ખાઈ જતા હોય છે જેમ કે. માછલા બની જતા હોય છે.
હા સાચી વાત.
હા તમે એ વિશે થોડીક જાણકારી આપો ને મને.
પેલું હમ શાકરને એું નાખે ને માછલા ઉપર ઉપર આવતા એ માછલીઓ નથી. પણ મોટા માછલા આવેને એના પેગ એક મૂર્ખ માણસ હતો લીકો. એ પણણી એમ એમ લુચ મારતો હતો. અને તમે વાત કરી કે બે પ બંધુ હતા. કે એક મંદિર છે આપડે જવાનું હતું ઈદ. પછી આપણને ખબર પડી અને સામે સામે જોઈને. વા મળ્યા પછી ત્યાં દર્શન કરીને પછી અમે ગયા. હ જુસ પીવા જુસ પી. અને પછી અમે. જે ખારેટ લેવા પણ ખારેજમાં એવો કોઈ ભાવ ભાવ સારો નતો. અને પછી. અમને તોય પણ અમે લાવને પછી આગળ ગયા આગળ જઈને અમે નદી પાડીી નદી. નદી સરોવર એવું જોયું પછી અમે ઘણી બધી વાતો. ફ ફોટા બોટા ભ પોસ્ટો કરી પ્રેસ થઈ જાય ઘણાધ. એવું બધું કર્યું અને મજા કરી અને પછી બે અને. મળી પાછ પાછ મળી કરીજ કરીઈ જય છેમ પછી રાજે. નું જીવન ચાલવા મળે.
આપડે પૃથ્વી ગમે છે એમ પછ. આપડું જીવન ચાલુ થઇ જાય છે જેમકે સવાર સવાર સવાર પડે ત્યારે આપડું જીવન પણ ચાલુ થઇ જાય. હોય છે જેમ કે આપડે સવારીએ સવારમાં ઉઠીએ પછ જે. એ ટોયલેટ જતા હોય છે પછ જેમ. અલગ અલગ રીતે નાસ્તો કરતા હોય છે નાસ્તો કરીને વળી આપડણે કામ. સંધે લાગતા હોય છે એમ અલગ અલગ રીતે આપણે કામ કરતા હોય છે જેમ આપણે દરરોજ આવી રીતે. કામ કરતા રહીએ તો આપડે વર્કઆઉટ નું કા કામે જરૂર ના પડે જેમ કે આપણે અ કસરત એ થઈ જતી હોય છે, કામે થઈ જતું હોય છે પણ આપણું શરીર પણ એક તંદુરસ્ત રે છે.
આ તમારું મો આદિક કાલે સવારમાં ગયો સંડાસ એટલે મને જાણા જેવું થઈ ગયું જાણા જેવું થઈ ગયું પેલું આવે ને સંડસ નું પેલું આવે ને એનું આખું જાડા જાડા ભરાઈ ગયું અને તમે જોવઓ હતા પીળું પીળું બધું થઈ ગયું કેમ કે અમે આગલા દિવસે ને એવું બધું પીધું તું ન એટલે બધું એવું નેવું નીકળી યુ પાચન ના થયું અને હ તમે જોવ તો બીજી જાણકારી બીજી હા
હા.
પછી અમે ગયા અ ઓથી ગઈને ડેમાં ગઈને પછી પાછા આયા પાછા આઈને પછે સાંજના દૂધ ને મારે સારા એવા ફેટાયા પૈસ પૈસા બધું મળી ગયું અને અમે એ. ટી. એમ. માં ગયા એ. ટી. એમ માં પૈસા ઉપાડી ને પછી અમે બીજું બધું લાવ્યું એવું તેલ નો ડબ્બો બધું એવું. ને પાપડી લાવી પાપડી લઈને ઢોરોણ ખવરાઇ ઢોરણ ખવરાઇ ને દૂધ દૂધ ભરાય દૂધ ભરાઈ પછી અમે ઘરે આયા ઘરે આઈ પહિ હુઈ જ્યાં.
હા હા. હા વાત તમારી સાચી છે જેમ કે દૂધ ભરાઈએ તો પણ વધુ ફેટ આવે ગાયને દાણા નાખીએ તો